હા અવાજ આવે છે મારો?
હમ તમારો અવાજ થોડક મન બરાબર નથી આવતું.
જમી લીધું?
હા જમી લીધું જમીને જોય ને મ મુવી જોય બેઠેલા.
હમ હમ અ આજે તો દાલબાટી હતી જમવામા દાલબાટી બનાવિ વીકેન્ડ હતો. બધા મેમાન આવેલા તો દાલબાટી બનાવી હતી.
તમે શું કરો
બરાબર. શું કહો તો? બાહુબલી મુવી ચાલુ હતી તો મુવી જોતાતા.
મુદી જો છો પેલા
હા મવી તો જોવાની ને તમે ફ્રી હોય તો શું કરો? મૂવી તો જોવી પડ.
સરસ સરસ અ કઈ બધી ઘણી બધી મુવી જોવાની ગમે
છે. સારી એવી બાહુબલી છે. પછી કઈક જાણવા સાઉથ ની બી મુવી હોય છે. કાંતારા હોય, એ બી જોવાની મને બહુ ગમે છે. એમાં કાંતારા એટલે સાઉથ નો જે ધર્મ કેવાય. ધર્મ વિશે બનાવેલી છે કે ત્યાં આગળ લોકો કેવી રીતે માને છે. એમના પ્રભુને એ રીતની બનાવેલી છે એ બધી જો જોવાનું સારું લાગે. મુવી પણ જોઉ છું, પણ એટલી બધી નથી જોતો.
ન ધાર્મિક હોય, સાપની હોય, કલ્ચર પણ બતાવે છે. સ્કૃતિ ભેગી હોય એવી વધારે જોવાની ગમે એમ.
હા. એમ જૂનું જે પ્રકૃતિ આપડી જે સંસ્કૃતિ છે, એ બતાવતી હોય એવી મૂવી જોવાનું સારું લાગે.
બરાબર હરકી કમ્પ્લીટ બોલો ને તમે
બાકી તો અત્યારની મૂવી કેવી હોય કે સંસ્કૃતિ છોડીને ઘરનું જે વાત તપ હોય છોડીને ઘણું બધું એવું બતાવામાં આવે કે જ્યાંથી કરીને ઘણા એવા ખરાબ સંસ્કાર થાય.
હા અત્યારે બોલવુડ ની જે મુૂવી છે, એ પહેલા જેવી બનતી જ નથી અત્યારે તો આકૃતિ સાઈડ પર મૂકીને બધું વિચલિત બધું જોવા મળે હીરો હિરોઈન વાર હોય પેલા તો પેલાના જમાનામાં પેલાના જમાનામા પણ આજથી પાંચ છ વર્ષ પહેલા જે મુવી બનતી હતી એ મુવી માં કંઈક શીખવા જેવું બધું બનું હતું જેમ કે પે લગાન મુૂવી છે, એ મુવીમાં આપડે ક્રિકેટ નું છે ઈંગ્લેન્ડ માંથી જે ક્રિકેટ બને રમત બનેલી ઈંગ્લેન્ડ વાળા એમના ગામમાં આવીને બધું કર વસૂલી કરે વ્યાજ લે એવું બધું તે એ બધું
કે જે એવ સુનવામાં આવું ત
હા મને એક લગાન છે એ મને જોવાની બહુ ગમે છે, કારણ કે એમાં થોડું સારું એવું જાણવા જેવું પેલા સમયમાં જે અંગ્રેજો હતા એ આપડ જોડે કેવો વ્યવા કરતા ત આપ જોડે શું લુટતા ત આપણી જોડે વ્યાજ વધારા લે મહેસૂર લે એ બધું એમાં જાણવા મળે
હમ જે ધાર્મિક મુવી હોય કે સંસ્કૃતિ પછી તેનું કલ્ચર બતાવવામાં આવ્યું હોય કે, તેમનો પરવેશ સારો હોય. પછી થોડું આમ કેવું કે વા તાવરણ નેચરલી હોય એ બધી મુવી જોવાની હારી લાગે અતારની મુવી કે મોસ્ટ ઓફલી બનાવામાં આવે. તો તમે આખી મુૂવી એક રૂમ માં શૂટિંગ થઈ જતું હોય તો એ બી કરી લેવ એ મુવી અત્યારે બનતી હોય. અને એવી બુવા કે આમ જોવાની ના ગમે એમ
હા એ વાત તો છે જું કારણ કે અત્યારે તો બધું એક જ ફિલ્મ સિટી હોય છે. અને એમાં એમાં જ બધું જ બનાવી દેતા હોય છે, ઘર શું, મેદાન શું કોઈ પહાડો વિશે હોય પહાડોની મુૂવી હોય તો એ પણ બનાય જાય એક જ રૂમમાં કે એમનો સેટ હોય છે, એમાં જ આખી મુવી એ લોકો પતાવી દે છે અને પેલા કેવું કે જ્યાં જ્યાં મુવી નું શૂટ કર હોય છે એવી એવી લોકેશનોમાં એ લોકો જતા હોય છે.
સાઉથની સાઉથ ની જે મુવીઓ હોય ઘણી બધી તે મુવી ક આમ શીખા લાયક હોય તેમનો પહેરવેશ પણ અલગ હોય અને એના કેવું કે હીરો હિરોઈન બી ઘણા બધા હમ્બલ હોય.
હા અને સાઉથની મુવી પણ અમુક વધારે પડતી એમના જે ધરમ હોય છે, પૂજા પાઠ હોય છે, દરેક મુૂવીઓમાં એ બતાવે છે. છા એમને આપડ એમનું જે રીતે ભગવાનને પૂછતા હોય ને દરેક મુૂવી માં એ લોકો બતાવે છે.
મંદિર સિંહ બતાવામાં આવે કે તે ના મોટો ખેતર નો ખેતી કરતા હોય કે નાનો વ્યવસાય કરતા હોય એ બધું બધું જ રેન્ડમલી બતાવવામાં આવે છે. એથી કરીને મવી સારી પણ લાગે
હા એક કાતારા મુવી છે, અત્યારે જે પેલો એપિસોડ અને બીજી બીજો એપિસોડ એમાં જે પહેલું હતું. બતાવે છે, કે એ લોકો ભગવાન ને કઈ રીતે પૂજે છે. પણ જે લોકો ભગવાનને માનતા ના હોય એમનો વિરોધ થ હોય છે પછી એમની જે ખેતી કરવાની જગ્યા હોય છે જે એમના જંગલો હોય છે ત્યાં આગળ એમના ભગવાન વાસ કરતા હોય છે બધા જંગલ કાપવાની વાત કરે છે પણ તો બી એ લોકો એક થઈને જંગલ ને બચાવવા માટે એમના દેવ ને યાદ કરે પછી એમાં બતાવેી છે કે દેવ હકીકત છે એમની માટે છે અત્યારે બી એ લોકો પૂજે છે
ક્યાં કેવું કે એમનું જંગલ વિસ્તાર હોય એક રાજા હોય છે તો એ વિસ્તાર ને કવું કે એના કવરમાં કરી લેવા શોધે છે કે કહીયા ભગવાન ભગવાન ના હોય તમારા આટલો એરિયા તો અમારો છે પછ પછ ત્યાં ઘણા મરી મસાલા મળતા હોય જે બજારમાં વેચવામાં આવે એ પણ લેવા દેવાે દેતા નથી
હા એ મુૂવી માં ખાસ એવી બતાવ છે કે આપડે જે પેલાના જમાનામાં જે આપણેે મરી મસાલા વેચ તથા એની ખેતી કરતા હતા એ બધું મૂવી મેં બતાવેલું છે કે તમે એ લોકો કઈ રીતે આ મરી મસાલા છે એમની ખેતી કરીને બહાર ના દેશોમાં બીજા દેશમાં એમને બજારોમાં જે વેચવા જાય એનાથી જે નફો મળે એથી થોડુંક વધારે એ લોકો ઉત્પાદન કરે મરી મસાલા ન અને એ રી તે મરી મસાલા બી પ્રખ્યાત થયેલા છે
એ ઘણી બધી સારી જાણ છે એની મૂવી
હા એ મવી તો મને એ મૂવીમાં તો મને બધું જ ખબર છે કારણ કે એ મવી જયારે બી આપ ટીવીમાં આવે ને તો હું એક વાર તો એને જોવ જ બહુ નેતા એની અડધી પણ મુવી હું જોઈ લઉ છું મારે મૂવી જોવાનું બહુ ગમે છે મને ભાઈ
હ હમ
તમને એ કોઈ મુવી જોવાનું ગમે છેને એમાં તમને કંઈક જાણવા મળ્યું હોય એવું
હમ
અવાજ નથી આવતો તમારો હલો હા હવે અવા જ
મને બ આવતી મ હોય એ ગ બધી ગમે પછી બાહુબલી છે એનો પેલો ભાગ છે બીજો ભાગ છે એક હીરો છે એલીી જઈ છે બધા જે હીરો હોય એમની મ સરસ હો છેમ કે એકસ મગદી હોય એમાં બીજું કલ્ચરલ બી હોય છે તેમસ્ૃી હોય છે બીું બધું જ હોય તે જોવાની ગમે તની બોલીવુડની મુવીએશનમાં એવું બધા કે જો જોવાની ગમે એવું નઈ કે તેના મા બાપ જોડે ના હોય ફેમિલી જોડેના લેતા હોય એ કોણ બધુંા આવે સાઉ તમે જોઓ ને ત્યારે તો એકદમ ઘણું બધું બહાર પંદર માણસ ફેમિલી ઘણું બધું એવું બતાવે કે હરીલી ભરેલું હોય બધ સારો વ્યવહાર હોય લાગણીશીલ બધા બતાવે પ્રમ થી બધા ના સંબંધો ચાલતા હોય બધું બતાવે જેથી કરીને બધી મૂળ જોવાને સારી લાગે
હા એ છે મેં ક સાઉથની મૂવી હોય છે એમનું કલ્ચર પેલા બતાવતી હોય છે પછી જે મુવી નું સ્ટાર્ટિંગ હોય. એ એમની રીતે એમની સ્ટોરી હોય એ થઈ જતી હોય. બાકી દરેક મુવીમાં એ લોકો તો એવું બતાવે જ છે કે સાઉથ ના કોઈ પણ વ્યક્તિ હોય કોઈ કુટુંબ હોય ગમે તેટલું ગરીબ હોય કે ગમે તેટલું અમીર હોય પણ એ એમનું જે કુટુંબ હોય છે એમનો સાથ કદી એ છોડતા નથી દરેક મૂડીમાં બતાવેય છે કારણ કે એમનું જોજ કે સાઉથની મુવી માં તો નાનો ફેમિલી બતાવતા જ નહીિ એ લોકોનું ફેમિલી મોટું જ હોય છે દસ પંદર જનનું ફેમિલી હોય છે કણ કે એક રીતે એમની સંસ્કૃતિને બતાવતા હોય છે કે અમારી સંસ્કૃતિ માં આવું છે કે અમે અત્યારે બી આ રીતે રહીએ છીએ બાકી બીજું કેવું કે અત્યારે છોકરા મોટા થઈ જાય તો મા બાપ ને છોડી દે પણ ત્યાં આગળ એવું નહ હોતું
બે મ્ એવું હું દર્શવામાં આવે કે એક સાથે ઘણી બધી અ સરકુટુંબ રહેતા હોય કે વિભાજિત રીતે ના રહેતા હોય. પછી ઘણા બધા રોજ સાંજે મળીને જમવાનું જમે. બાકી તમે બોલીવુડની બધી ઘણી બધી મુવી જોઓ તો એકબીજાને પ્રેમ કરીને ભાગી જતા હોય કે પછી મા બાપ એકલા રહેતા તા હોય કોઈ સુસાઈડ કરી લેતું હોય બધું એવ બધું કે તમે જોવો તો કેવી એની સાઈડ ઇફેક્ટ માણસ પર પડે એવી મુૂવી હોય અને જયારે તમે સાઉથની મુૂવી જુઓ તો તેની હીરોઈન જે બતાવે બીજી જે સાઈડ રોલમાં ઘણી બધી સ્ત્રીઓ હોય. સરસ એવી સાડી પહેરેલી હોય પછી માથામાં ગજરો નાખેલો હોય. ત્યાંના જે ચાલલા ફે એવો ચાલલો કરરેેલો હોય. ઘણું બધું પારંપરિક બતાવવામાં આવતું હોય.
હા બરાબર બીજી એક મુવી આપડી છે એ મુવી માં કેવું છે મોહનજ દડો તમે જોય મોહનજ દડો.
હા હા
એ મૂવીમાં પણ ઘણું એવું સારું છે કે તમને આપણું જે મોહનજી દડો જે છે. એનો ઇતિહાસ આખો એમાં દર્શાવેલો છે તમે એ મુૂવી આખી જુઓ ને તો તમને ખબર પડે. જે મોહનજો દળો નામ કેમનું પડેલું અને એમાં બીજું એક નદી નો સમાવેશ થાય છે. કે જે ગંગા નદી છે ને ગંગા નદી ને નામ ક્યાંથી આપેલું એ પણ એમાં બતાવવામાં આવ્યું છે.
બરાબર
અને એ મૂવીમાં કેવું હોય છે કે એમાં બી ધાર્મિક જ હોય છે બધું. ત્યાંનો કોઈ રાજા હોય છે એ કશું માનતો હોય નહી પછી એને ભગવાન પર ભરોસો ના હોય પણ એના જે બીજા જે ગામના જે લોકો હોય છે એ લોકો એમની ધાર્મિકતા દર્શાવે છે અને બીજું કે એમાં બી વેપાર નો ઉલ્લેખ થયેલો છે કે પેલા મોહન જોદડો જે છે. એમાં વેપાર કેવી રીતે ચાલતો હતો એ બી અંદર બતાવવામાં આવ્યું છે કે આ રીતે લોકો જાતે તી કરે બધા મસાલા હોય મરી મસાલા હોય કોઈ કોઈ ખોરાક હોય કઠોળ હોય એ બધા નુ ઉત્પાદન કરી બીજા બજારમાં વેચવા જાય. ને કેવી રીતે એને વેચે કેવી રીતે મહેસૂર ઉઘડાવે છે. પેલા ના જનામા કેટુ મેસુલ. ચાલતું હતું પછી કેવી રીતે ઓછું થયું છે અત્યારે મહેસૂલ જીરો ટકા થઈ ગયું છે એ કેમનું થયું છે એ બધું ત્યાં આગળ બતાવવામાં આવ્યું છે.
ના ના મમ્ નેની ગડી ઘરે બી પેલા ભળતા કે આઠ માં નવ ધોરણમાં તો પેલાના ઘણા બધા ઐતિહાસિકું ભણવામાં આવતું અને મોહનજી દારો તરીકે એક ટોપિક પણ સામાજિક એમાં ભણવામાં આવતું હતું ખબર હશે તમને.
હા હા મને ખબર છે મોહેનજ દડો એવું કઈક અલગ બી અલગ પાઠ જ આવતો હતો એ આપણને ઇતિહાસ જાણવાનો મોકો મળતો હતો એ ટાઈમે જે નાના છોકરાઓ હતા એ બી જાણે છે મોહેંજો દડોને પન એટલું બધું
ઈ બાન હતું એમ.
હહ આ ડીપમાં માટે એ લોકો એ મુૂવી બનાવેલી છે જે એ મૂવી જોવા ને તો એમનું બધું પાછાનું જે મેમરી હોય છે એ રિવાઇસ થઈ જાય બ હોય છે
કે આયુર્વેદિક બનાવી દૂધથી કરીને કે શીખી સવા કે માણસમાં ગમે એવું સારું એનું પ્રેરણા લે શકે. એવી હોવી જોઇએ. કે નાગી એના વિચારો ખરાબ થાય કે પછી એની દૃષ્ટિ ખરાબ થાય એવી મૂવી ન બનાવી જોઈએ.
હહ બરાબર સાચી વાત છે તમારી.